હલો
હેલો હાય
હા એ કેમ છો?
બસ મજામાં તું?
હું પણ બરાબર છું.
શું કરતી તી
કાઈ નહી તું કે?
હું ભી કાઈ નથી કરતી મજામાં
બાકી સુ કે
કાઈ નહી તું કે જમ્યું તે?
હા જમી તો ક્યારનું લીધું હું એમ કેતી હતી કે મને તારા સાથે એક ટોપિક વાત કરવી હતી કરી શકું છું?
હા હા.
હા તો એમ કેહતી તી કે તારા હિસાબે આર્ટ કોમર્સ કે સાયન્સ ત્રાને અલગ છે કે હર સરખા જ છે?
ના મારા માટે તો ત્રણ ઇક્વલ જ છે કારણ કે ત્રણે એમ ફિલ્ડ વધારે છે ત્રણેમાં મહેનત વધારે છે ત્રણેમાં સારી એજ્યુકેશન પણ મળી શકે છે
હા એ તો તમારી વાત સાચી પણ લોકોને તો એવું લાગે છે કે આર્ટસ એમ છે કે જેને કઈ આવડતું નથી એ લોકો આર્ટસ
ના એવું કઈ નથી ત્રણે ઈક્વલ જ છે એ તો ખાલી લોકોની મેન્ટાલિટી એવી છે કે બધાને અલગ અલગ કે રાકે સાયન્સ ઘણા હુશયારો હોય બાકી ત્રણ ઇક્વલ જ છે.
હા તો એ જ વાત છે ને કે બીજાને તો એવું લાગે છે કેમ કે મે તો આર્ટસ જ રાખ્યું છે તાર તો મારા એક પડોશી છે. એમણે તો મને એમ કીધું કે તે આર્ટસ રાખ્યું છે કે તને એટલે ભણવાનું નથી ફાવતું એટલે રાખ મેં તો કીધું કે ના એવું નથી પણ તો બી એ લોકો એ મને સંભળાવ્યું
અચ્છા શું કીધું એ લોકોએ તને તે લોકોને શું કીધું.
એ તો મેં તમને કીધું કે તે આર્ટસ રાખ્યું એટલે તને ભણવાનું નથી ફાવતું તું કે આમ કે ઓમ કે
અચ્છા બાકી તને ઇન્ટરેસ્ટ શેમાં છે.
એમ મને ઇન્ટરેસ્ટ તો એવું નથી પણ મને ને એમ પાર્લરનું ને સિવણનું ને એવું બધું શીખવું છે.
અચ્છા. તો તું મને એના બારમાં જરી કે તો મને બી ખબર પડે કે એમાં શું છે.
એટલે એવું એમાં તો એવું જ હોય કે સિવાણ માં તો આ કપડાં ને એ સિવાના પાર્લર નું તો બેઝિક જ છે પાર્લર નો મેકઅપ ન એ થાય એનું ઈચ્છો
અરે એમ નઈ અને ઈ ફિલ્ડમાં જવું છે ને આ ફિલ્ડ એજ્યુકેશનની ફિલ્ડમાં નથી જવું એમ કઉ છું.
તો એ તો મેં કીધું કે મને એજ્યુકેશનની ફિલ્ડમાં નથી એટલું ઇન્ટરેસ્ટ
અચ્છા
હા તો એજ નહ તો મારા એક આંટી મને કહેતા હતા કે ભાઈ ત્યાં આમ લીધું હતું તને પણ હું એને એમ કેવા માંગુ છું કે એવું નથી કે આર્ટસ લઈને કોઈ કઈ કરી નથી શકત તો આપડણે જોઈ શકીય કે આર્ટ્સમાં જ પણ ઘણી ફિલ્ડ છે તમને ટીચરનું કરવું હોય તો તમે ટીચરનું પણ કરી શકો છો યુપીએસસી ની એની એક્ઝામ આપવી હો તો પણ તમે આર્ટ્સ લઈને જ રાખવી પડે છે. તો પણ એ લોકો નથી સમજતા એ લોકો તો એમ જ માને છે કે આજ તો કંઈ જ નથી
એ લોકોનેવી મેન્ટાલિટી છે કારણ કે એ લોકો એમ સમજે કે સાયન્સમાં વધારેલું છે સાયન્સ જે હોશયાર ને એઈ જી બાકી ત્રણે એમ ઇક્વલ છે ને બલ્કી તો આર્ટસમાં તો ઘણી બધી એવી ફિલ્ડ છે ને ઘણા બધા ઓપ્શન આપને કરિયર બનાવવા હોય તો એઝ કમ્પેર ટુ બીજામાં
હા તો એજ વાત છે ને આપડે એમ જોઈ શકીએ કે બધાને એવું લાગે છે કે સાયન્સ થી ડોક્ટર જ બનાવેને સાયન્સ રાખો તો તમે આ કરી શકો તમે સાયન્સ રાખો તો એવું કરી શકો કેમ કે બધાને એમ છે કે સાયન્સ એક ઉપરની ઓલી છે પોઝિશન કે તમે સાયન્સ રાખો એટલે તમે એકદમ ટોપ પર છો જે હું સારો એજ રાખે ને કોમર્સ પણ એજ છે પણ બધા તો એવું જ લાગે છે કે જે ઠોઠો એજ ખાલી આર્ટસ રાખી શકે છે
હા એ પણ હવે એ લોકો શું કરી શકે આપણે બી હવે બધા જે આર્ટસ લે લને એને તો સાંભળવામાં જ આવે છે કે તું ઠોઠ છો તું આ છે એટલે જ તે આ જ લીધું છે પણ એવું ના હોય ને
તો એ તો હું પણ કઉ છું
તો હવે શું કરી શકીએ એનામાં
તો એ તો હું કઉ છું કે મેં આર્ટમાં લઈને હું તો પાર્લર નું ને સીવણનું કરું છું હવે
હા એ બી છે હું બી જોઉં મે બી આર્ટસ હું તો ડ્રોઈંગ નું કરું છું મેહંદી નું બી કરું છું કારણ કે મને એવામાં ઇન્ટરેસ્ટ છે
હા ને આપડે એમ કહી શકીએ કે ડોક્ટર વાળાને લોકો કમાય છે પણ એ ના હું એમ ઓપોઝ નથી કરતી કે ના એ લોકો નથી કમાતા કમાય છે. પણ હું એ પણ કેવા માંગુ છું કે સીવર ને પારલર ને એ બધા નથી પણ આપણે કમાઈ શકીએીએ તો આ કંય ખોટું નથી
હા કારણ કે બધા ન ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય ને
હ હા એજ ને તું એજ તો હું કઉ છુ.
હા
તો હા એ પણ હ જ કેવા માંગતી હતી હવે મારા આંટીને તો મારે બતાવવું છે કે એવું નથી કે આજલો એ આર્ટ લ એ લોકો કઈ નથી કરી શકતા એ પણ કરી જ શકે છે પણ એ લોકોની જે માન્યતા છે ને એ તો બહુ જ ખોટી છે મારે એ બદલાવાનું છે.
હા એ તો બદલાવાનો જ છે. એ તો થશે કારણ કે મોસ્ટલી હવે હવે ફ્યુચરમાં બી એ એજ્યુકેશન તો છે એના સાથે સ્કીલ્સ બી છે. તો સ્કીલસમાં તો પછી આ ભણવાનું તો ના આવે ને કક બીજું જ આવે આ કે પાર્લર નું છે એ બધું સ્કીનમાં કન્સિડર થાય નેમ
હા એ તો તમારી વાત સાચી અગર આર્ટ્સ ની સ્ટ્રીમ બ નહી હોય તો કોઈ ટીચર નહી બની શકે કોઈ ટીચર નહી બની શકે તો ભણાવ શકે કોને કોઈ ભણાવશે નહી તો આપડો દેશ આગળ કે તો આપડે ઈ રીતે પણ જોઈ શકીએ ને કે ના આપડ માટે આર્ટસ બી ઇમ્પોર્ટન્ટ છે.
હા એઈ ભી છે કે ક હ ટીચરની ફિલ્ડ તો મોસ્ટલી આર્ટસ થી જ થાય છે.
હા ને પણ ક્યારેક તો એ હુ જયારે સ્ટ્રીમ ચૂઝ કરતી ત હતી, ત્યારે પણ મારે મમ્મી એ કિધુ તુ કે તુ બીજાનું ના વિચારી દઉ તું તારા પોતાનું કરજે તો પછી આજુબાજુ ના લોકો કતા હતા ત્યારે તો મેં વિચાર્યું કે ના હવે તો મને નથી જ કર હું આર્ટસ હ કોમર્સ કે સાયન્સ બે તો એક કરીશ તો ત્યારે તો મારું મારા માતાએ તો મને સમજાવ્યું કે એવું ના હોય કે બીજા ક એમ ના કરવાને તારે શું કરવું છે તો એ વિચાર ને તો એક કર તો મારા માતા એ મારો સાથ આપ્યો તે બદલ ને એમનો ધન્યવાદ એટલે પછી મેં આ બધું કર્યું ને હવે હું એટલી આગળ વધી ગઈ છુ. કે મારા એક મહિનામા દસ આઠ પણણ હજાર એમનેમ નીકળી આવે છે, કેમ કેું રોજ તો પાર્લર નું હોય નહી. પણ એકાદુ બે મહિનામાં એક બે વાર જઉં તો મારા આઠ દસ હજાર તો નીકળી આવે
જો તારી સ્કીલ છે ને જો ત ઇન્ટરેસ્ટ આવતો એટલે તારુ ઓલું કર્યું ને હવે તે તારું એજ્યુકેશન બી કન્ટિન્યુ રાખ્યું ને એના ઉપરથી આમ તો તું આર્ટસ તે લીધું આર્ટસ તે લીધો એના પછી તે તારી સ્કીલ પર ફોકસ કર્યું ત તારું મી ટાઈમ મળ્યું એનામા તું એકક્સ્ટ્રા કામ ભી કરી શકો ર ને આમ કોમર્સ ને સાયન્સથી ના થઈ શકત કારણ કે આપને ફૂલ આપને બધું ટાઈમ હોમવર્કમાં એમ જ જાત.
હા એજ વાત છેને, અગર મને એમાં કઈ શોક જ ના હોય, મને કરવું જ ના હોય તો હું એ કેવી રીતે લઈ શકું ને મને કાઈ ઇન્ટરેસ્ટ ના હોય એની માર સ્કીલ ના હોય. તો પછી હું કેવી રીતે ભણી શકુ
હા એ જ ને. આર્ટ્સ માં તો એક સાયકોલોજી સબ્જેક્ટ પણ આવે છે. તને ખ્યાલ છેને.
હા એ તો ખ્યાલ છે એ તો મને ફાવે પણ હ કીધું સાયકોલોજી કરવું પડે એમાં આગળ અહીયાં હું જ્યાં રહું છુ, કચ્છમા ત્યાં તો એની એટલી ડિમાન્ડ નથી તું એમ કરીને મેં એ ના ચૂઝ કર્યુ
બાકી એમ સાયકોલોજી સાયકોલોજી થી આમ ઘણુ બધું આપને ઓલું થઈ શકે ને હેલ્પ આપણા લાઈફમાં અને બધે.
હા એ તો છે પણ હવે શું કરાય આપડા અહિયાં કઈ છે નહી.
અવે સાયકોલોજી સાયકોલોજી પર બો અરે સાય સાયકોલોજી છે એ નામ આપ માઈન્ડ થી ને બધું આમ નું ઓલુ થઈ શકે છે ને.
હા એ તો તમારી વાત સાચી એમ જોવા જઈ તો સાયકોલોજી સબ્જેક્ટ તો ઇમ્પોર્ટન્ટ જ છે. કેમ કે જયારે કોઈને મેન્ટલી ડિસઓર્ડર કે એમ માનસિક સ્થિતિ. થી એ લોકો વાહ રય જાય કે કઈક પણ થઈ જાય. તો આપડે એના થી ઓલું કરી શકીએ એને બરાબર કરી શકીએ. કે એનાથી એમની મદદ કરી શકીએ. પણ હા મને એમાં જવું હતું પણ નહી થાય ના થઈ શકે એવું હતું. ત્યાં એટલે મેં મોકલી મૂકી દીધું.
તો કોઈક હા એ તો છે પણ કોઈ આમ મેન્ટલી અનસ્ટેબલ હોય. કોઈકને કઈ ખબર નથી કરિયર ચૂઝ કરવા માટે એના માટે તો આ સાયકોલોજી ફિલ્ડ જ કામ આવે કારણ કે એનામાં કાઉન્સલિંગ થાય ને એક્સેટ્રા જે વસ્તુ વસ્તુ થાય એનામાં જે હેલ્પ કરે ચાઇલ્ડ ને એના કરિયર ને એનું બિહેવિયર અન્ડરસ્ટેન્ડ કરે.
હા એ પણ છે ને કેટલા સાયકોલોજી માં પણ અલગ અલગ હોય. કે તમને કાઉન્સલિંગ નું કરવું છે કે, ચાઇલ્ડ નું કરવું છે કે કોઈ બીજી વસ્તુ નુ કરવું છે એમાં સારી સારી એવી ફિલ્ડ છે સાયકોલોજીમાં પણ.
તમને લાગે છે કે તમે જ્યાં રો છો ત્યાં સાયકોલોજી આવશે એમ ફ્યુચરમાં?
હા એમ જોવા જઈ તો સાયકોલોજી તો ફ્યુચર માટે તો છે જ કેમ કે હમણાં તો કેટલા બધા કામ વધી ગયા છે, ટેન્શન વધી ગયા છે. જેના લીધે મા ડિપ્રેશનમાં પણ જઈ શકે છે, મેન્ટલી ડિસઓર્ડર પણ થઈ શકે છે જેના માટે એ ઉપયોગી છે સાયકોલોજી.
અચ્છા. ચાઇલ્ડ માટે હેલ્પફુલ છે શું? ચાઇલ્ડ ની હેલ્પ કરી શકશે?
ચાઇલ્ડ ને ડિસઓર્ડર હોય તો હેલ્પ કરે.
ટીનએજ વાળા ને કે એમ એના કરિયર માટે ને.
હા એમ તો હેલ્પફુલ છે અગર કોઈ પણ કેસ એટલે આપડે કેય શકીએ ને કે એને કઈક પ્રોબ્લમ હોય તો હેલ્પફુલ છે. ને આપડે જોઈ બી શકીએ છીએ કે આગળ જઈ એની ડિમાન્ડ તો આવશે જ.
અચ્છા એટલે સાયકોલોજીની ડિમાન્ડ તો છે ને ઈ આર્ટસમાં જ થાય છે ખાલી એવું છે કે બધી જ સ્ટ્રીમમાં થાય છે.
સાયકોલોજી માટે તો થાય જ ને આપડે એવું કેવું કહી શકીએ
અરે એવું ની. સાયકોલોજી ખાલી આટૅસ થી જ થાય છે કે બીજાથી બી થાય છે?
હા એમ તો એ આર્ટસ માં મેઈન સબ્જેક્ટ છે ને સાયકોલોજી.
અરે ના મારી એક બેન મને પૂછતી હતી કારણ કે હું જ્યાં કોલેજ થી ભણું છું ને ત્યાં સાયકોલોજી નથ નથી આર્ટસ માં એટલે
હા ઠીક ચલો તમાર જોડે પછી વાત કરું.
હા.